હલો હા મારા ભી અવાજ આવતો છે ને.
હ યસ આવે.
બેકગ્રાન્ડમાં તો અવાજ નહીં આવેનો વરસાદ આવ.
ના ના નથી આવતો.
ઓકે લક કોઈ વા વધારે વાવાજે તો મતલબ રિજેક્ટ પણ થઈ શકે છે એમ.
હા બરાબર બરાબર.
ઓકે તો એવી તું ચાલુ કર.
મે ચાલો પરુ.
એટલે ગમે એટલે એકમ રેગ્યુલર કોન્ન કરી શકાય. એમ એટલે વોટેવર દેખાય છે મતલબ બોલતું રહેેવું પડે મતલબ.
ઓકે બોલતો રહવો જો મતલબ પ ચાર ટકવાનો ની મોસ્ટ.
હાચ મે ચાલુ કરદોઓ હા ચાલ એ મે સવાલ. ઓયચલ ગેમ રમીએ તે હાર ઉપર એમ. પિલી ગેમ પેલી ગેમ તને. પેલી કેમ તને ખબર છે ગેસ્ટ ધ પર્સન.
હા આવડે આવડે બટ તું. તારે કઈક એક ચોક્કસ. નક્કી કરો આપણે ને કે બોલિવુડ. કે પછી કોઈ બી પર્સન લેવું છે કે પછી કોઈ એનિમલ.
હા ન હા એનિમલ નની મતલબ આપડે પર્સન જ મતલબ કોઈ પણ એમ. જે મતલબ. ખાલી એકજ વસ્ત મેટર કર કે તે પર્સન ને મેં જાણતો હોવા જો મતલબમ. ડાયરેક્ટ મતલબ એટલે સમજ પડે મતલબ. પેલા લાઈક ટું. કો વિચાર કોઈ બી વિચારી શકે એટ મેર કે મને ખબર હોવા જોઈએ, મતલબ
સારું સારુ મને વિચાર આવે હા સારુ
ઓકે મેલ છે.
ના
ટીમેલ
હા
હ આ ફિક્શનલ છેકે, રિયલ છે.
રિયલ છે.
ઓકે હ ફેમસ છે.
હા ફેમસ
ફેમસ છેકે.
હા ફેમસ છે.
ઓકે પછી સોશિયલ મીડિયા રિલેટેડ
સોશિયલ મીડિયા રિલેટેડ નથી પણ એનું સોશ સોશલ મીડિયા છે.
ઓકે ઓકે સો સેલિબ્રિટી છે, કોઈ
હા સેલિબ્રિટી
મુવીઝમાં કામ કર્યું છે રિસેમાં એ વી આવી આવી છે, આવ્યુ છે એટલે જક મળ
તો નથી મને જણ કેની યાદ છે.
ઓકે મતલબ એમ લક જુના મુવીઝની હીરો હીરોઈન છે, કે મતલબ એમ રિસેન્ટમાં બી એમ
અ રિસન્ટમાં બી વોક કરે છે, પણ મને નથી લાગતું કે હમણા એને ક મેં જોઈ છે, વધારે મલ મે બી આ ર આ વર્ષે
હા ઓકે ઓકે તો કોઈ પણ એટલે હ લક કોઈ પણ એકદમ બો ફેમસ મુવી માં એ કામ કરેલું છે. એ એની કોઈ સુપરહિટ મુવી હોય એવુ, મતલબ એજ જેમાં એનો રોલ હોય એ રીતે ફેમસ મૂવીમા ઓકે સાઉથ ની છે, કે પછી બોલીવુડમાં છે.
બલલીવુડમાં છે.
બોલિવુડમા છે, ઓકે પછી મેરેજ શીખલે
હા મેજ ભાઈ
ઓકે ટફ છે, મને તો બહ એવ નામ નથી ખબર નામ ખબર હો, એ
બો ફેમસ ટોપ એક્ટ્રેસ હશે, ને એમ એમાં આવશે
ઓકે મેરેજ શીખલા છે, એના છોકરા છે કિડસ હ ઓકે હ હમ આમ આઈો નો લક વિચારવા પશે મારે હમ બીજજી કઈ સિન્ટ આપની હો ને
હમ બલે એણે એની બધાથી વધારે જોડી અ કયા એક્ટર હતા તે મેં તે તને હેંન્ટ આપીશું બે ત્રણ એક્ટર નામ લેમતો હતુ.
અરે એ મ મને લાગ છે, મને નામ ખબર જ નહી હશે એને
ના તરે ખબર હશે શેષ
અલે છેો દીપિકા પાડુવાણ
ના સ
યા સું કેછુ. આ મે વિચાર્યું મમ કે ડિફિકલ્ટ વિચાર એટલે મે
સ્ટાર્ટ છે, એટલે મેં થોડુંક ઈઝી લીધું કે હા
ચાલો ઓકે હવે મારી વારી હે.
ઓકે
હામ કા ઓકે ચાલ વિચારી લીધો.
હમ ઓકે આ અ એક્ટર છે.
ના એટલે આમ એક્ટર તો નઈ કહી શકાય એને.
એટલે એટલે મેનું મેન જે જોબ છે એક્ટર નથી. ઓકે સોશિયલ મીડિયા પર છે કોન્ટેન્ટ ક્રિએટર.
ના એટલે મતલબ એના ફેન પેજ છે પણ એનું પોતાનું નિમલે.
ઓકે ફેન પેજ છે પણ પોતાનું નહી મળે. હમ હવે થોડુંક.
ડિફિકલ્ટ છે આ બહુ ડિફિકલ્ટ છે એટલે સવાલ સારા હે તો મલી જશે.
ઓકે ડિફિકલ્ટ છે. હમ હું જોબ કરે આપડે પેલા જોબ પેલા વિચાર આપડે મારે. હમ. પોલિટિક્સ.
ના પોલિટિક્સ માં નથી.
ઓકે તો શું હોય શકે પીછું.
અ સિંગર.
ના સિંગર ભી નથી. અરે મેલ કે ફિમેલ એ તો પૂછ હા ફેમસ છે.
ઓકે ફીમેલ મેલ
અને એટલે મેલ કે ફિમેલ તે તો પૂછ પેલા મેલ છે જા. મેલ છે મેલ છે મેલ છે મેલ.
ઓકે મેલ છે મેલ છે જેનો સોશિયલ મીડિયા ની મળે.
શું?
મેલ છે જેનો સોશિયલ મીડિયા નહી મળે.
હા નઈ મળે પણ એના ફેન પેજ છે એના એડિટ બહુ ઘણા છે એના વિડીયો છે.
ઓકે મે બી કોઈ એથલિક.
હ હા એથ્લીટ એને કહી શકે એથલીટ ની કેટેગરીમાં આવી શકે મતલબ પણ સ્પોર્ટ નહી રમે.
હ ઓકે.
શું?
ઓકે એથલિક હશે તો તો મને વધારે ખબર બી ની હશે
બો એટલે બો નહી ગેમર બી નથી. થોડાક સવાલ એટલે જરાક બદલ તું હમણાં તો ને એટલે અઝ છે જોવા જઈજ.
હ મેં ટ્રાય કરતી છે. જારે મેં જોબ જ ની હોધી શકા તો મેં આગળ ની શોધી શકા.
ઓકે ચાલ ઉભરે એ ફિક્શનલ કેરેટ છે કેરેક્ટર છે રિયલ નથી.
ઓકે ફ્રિકશનલ કેરેક્ટર.
તો કોઈ બી મતલબ કરી શકે.
ઓકે ફ્રિક્શનલ કેરેક્ટર છે તો મતલબ કાર્ટૂન ને સમથિંગ છે.
હા નથી કાર્ટૂન માંથી નથી એટલે એનિમે વાળી છે.
ઓકે એનીમે છે ઓકે ઓકે તો અ. એની એનિમે કેટેગરી છે જેમાં મેજિક યુઝ થાય.
આ મેજિક તો એને હવે કાઇન્ડ ઓફ કાઉન્ટ નહી કરી શકાય. કરી ભી શકાય એટલે હવે કાઈન્ડ ઓફ.
તો એ ફેન્ટસી બેઝ એનીમે છે કે પછી અ રિયલ વર્લ્ડ ટાઇપ છે.
એ ફેન્ટસી વર્લ્ડ છે રિયલ વર્લ્ડ નથી મતલબ મોસ્ટલી એનીમી પેલા. ફેન્ટસીવાળા હોય છે રિયલ જો
હમ અરૅ ફેન્ટસી છે બટ લાઈક. આપણું જે પ્રેઝન્ટ ટાઈપનું વર્લ્ડ છે એ ટાઈપ.
ના એ ટાઈપનું નથી થોડુંક જુનું છે હમ એટલું બી નથી પણ એટલું એમ ના
ના હ લૅટ મી થિક લેટ મી થિક
બીજા નામ બોલને એટલે ખબર પડી જશે એક પછી એક એમ ફેમસ માંથી જ ચૂઝ કરેલું છે
ઓકે અ સોલાર નઈ મુકેલુ
ના
અરે હમ દેવાન્સલેયાર
ના
હમ ફેમસ માંથી નારું તો
હા
નારું તો ઓકે હશે તો એના બ્લેક હેર છે કે પછી બ્લેક હેર સિવાયના છે
બ્લેક હેર છે
ઓકે સાસ કે
ના સાસ કે નથી ના અરે એવી રીતના તો એવી રીતના તું બધા જ ના બોલી હશે એ ની ચાલે
ઓકે ઓકે ઓકે મારા બે જ ચાન્સ બે વાર મેં નામ બોલ્યાં તે સિવાય મે પછી ગીવ વધારયુ કે
તમે જેટલી વાર લાગે કે એટલૅ મતલબ
હ
હા એટલે હા એટલે બે વાર ની એટલે ચાલે મતલબ એવું કઈ ની મલે એવા કઈ રૂલ નથી પણ એમું ડાયરેક્ટ એ પછી એક નામ નહી બોલી શકે એમ કેમ કે આમા તો કેરેક્ટર ઓછા છે મળી જશે તને હા ઓકે હા હા
અ એના લોંગ છે બ્લેક હેરમાં
ના શોટ જ છે મતલબ
શોર્ટ નોર્મલ સેક તમારો હા નારો તોમાં કર્યારેક ઓકે તેમાં તો વધારે બ્લેક હેર નથી કોઈના
છેજ ને ઘણાના છે બ્લેક
છે બટ બહુ બધા નથી એમ અમ અતો એટલે અ નારુ તો લોકોના ફ્રેન્ડ ઝોનમાં છે
ના એટલા ગ્રુપમાં નથી પણ એટલે ઓળખૅ છે જ છે બધામાં પણ ગ્રુપમાં નથી એના
હમ અચ્છા ગ્રુપમાંથી અતો અતો પેલો જે લોકોની ગેંગ હતી ને આતસ્કી એવું બૉલૉ
પણ તેમાં બી નથી
ત્યાં બી નથી તો એ લોકો પાસ્ટમાં છે થોડા સું પાસ્ટમાં મતલબ અ નરુ તો લોકો કરતા મોટા લોકો માં આવે
હા હા મોટા લોકો છે એ લોકો અરૅ ઈ ડાયરેક્ટ એ જેમ પૂછીશું તો સવાલ એ હું તો
ખબર કોઈ ન યાદ નથી ઍમાં જનરેશનના હિસાબસસતી જોડકોમ કે એક નાતાનું જનરેશન એક આકાશી લોકો ન જનરેશન થઈ ગયું એક મિનાતા લોકો ન થઈ ગયું તે હિસાબે
ના જનરરેેશન મળી છે.
ઓભી તો હા
અરે ઈઝી તું સવાલ એટલે જ પૂછે નથી સારા સવાલ તો એવું પૂછે ને
કે કાકાશી કકાશી ના રિલેટેડ કોઈ છે.
રિલેટિવ તો નથી પણ ફ્રેન્ડ છે મતલબ
ફ્રેન્ડ છે.
હમ
દસ એ એ લીલા કલર ના કપડા યા
ફાઈનલી
મે ક્યા પૂછતીથી એક્ટર બોલીવુડ ક્રિકેટર એન્ડ
છે આમાં આ જે મતલબ ફિક્સનલ ને રિયલી પહેલા પૂછી લેને મતલબ રિયલ લાાઈફ કોઈ ભી કોઈ બી અપ્લાય જ નહી થાય શકે એ લોગ પણ
ફાઇનલી ઓકે હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયોશે દસ મિનિટ અને પછી નેક્સ ફિલ્મમાં જઈએને
ઓકે ઓકે ઓકે
હવે છે ને ઉભરે છે તું ફોર્ન કટ કરશે ને પછી ત્યાં ઉપર એક સબમિટ ન બટન આવશે તે સબમિટ છે પછી હવે મેં કરું ત મને નંબર મોકલારો એટલે આલા જ નંબર હા હમ